હમ હમ હાલો. બસ શાંતી બોલો તમે મજામાં?
બસ મજામાં કેમ જમી જમવાનું થઇ ગયું
બસ આજ રસોઈ બનાવ છું તમારા ભાઈ માટે જો
એવું શું બનાવો છો?
આજે સેવસર બનાવાની ઈચ્છા છે.
બરોબર બોલાવો તો આમને જમવા બમવા માટે
આઈ જાવ ને ક્યાં ના પાડીએ છીએ
હમ કંઈયે ફરવા બરવા જવાનો પ્લાન છે, તમારો?
હા હવે વી ચારીએ તમે બધા તૈયાર થાવ તો વિચારીએ કપલ બધા સાથે હોઈએ તો મજા આવે થોડી
હમ એટલે જ મેં કીધું જવાનો પ્લાન હોય તો જઈએ ચાલો દ્વારકા
જઈએ જઈએ ભાભી શું કે છે?
ભાભી કે છે, જવાનું એટલે
કે છે, ને
હા એ કે છે, જ જવાનું દ્વારકા
બસ તો પછી ટ્રીપ કરી દઈએ આપડે તમે ગયા એક બી વખત દ્વારકા જઈને આયા
હમ.
બરાબર હું એક વખત જઈને આઈ છું ખાલી
બરોબર તો જઈએ તારે ચલો ફરી
ચોક્કસ ચોક્કસ ગોઠવીએ
હમ હમ હમ બોલો સુું ચાલે બીજું કો?
બસ જુઓ અત્યારે તો હવે આ રસોઈ પાણી કરીશું તમારા ભાઈને આવાનો ટાઈમ થયો છે, તો
બરોબર બરોબર તો દ્વારકા જવાનું ભાભી બસ જો તમાર તેમ જમવાનું જ બનાવે છે.
એવું છે, ના ના ગો દઈએ આપણેે
હમ હમ ચોક્કસ ચોક્કસ
ગોઠવી દઈએ આપડે ચોક્કસ બરાબર બોલો બીજું શું નાવાજુની
બસ નવા જૂની કશું નય આપડે આપડે જો અહીથી દ્વારકા એવી રીતે જવાનું છે, પણ અહીંથી સાંજે છ વાગ્યા ની ટ્રેન વંદે ભારત કરીને ટ્રેન છે, વંદે ભારત ટેનમાં જવાનુંથી અ ત્યાં આગડ આ ત્યાં આગળ સમથિંગ આપણને રાત્રે બાર એક વાગે આપણને ઉતારે. અયથી આપણે અયથી હોટલ બુક કરાઈને જ જઈશું. બરોબર એટલે અહીંથી સીધું આપડે તયા હોટલ પર બેસ હોટલ જ સીધું જતું રહેવાનું આરામ કરીને સવારે દર્શન કરવા આપડે જઈશું પછી દ્વારકા
ઓકે બરાબર બરાબર. એ તમે બધું જોયેલું છે ને ત્યાંનું કામ
હા અમે તો બધું જોયલું છે આપણે દ્વારકા પહેલા અહીંથી દ્વારકા જવાના દ્વારકા એક નાઈટ સ્ટે કરવાના ત્યાં આગળ. પછી આપડે બીજા બધા ફરવા જઈશું દ્વારકા પેહેલા મસ્ત મંદિર આપડે જઈશું, દર્શન કરીશું, ફોટા પડાયશું. કંઈક ખઈશું ત્યાં આગળ પેલા સુદામા સેતુ છે ત્ય જઈશું દ્વારકા બીચ પર જઈશું. ત્યાં જઈશું આપડે પછી ફરીશું બધે મજા આવશે ફરવાની ત્યાં આગળ.
ચોક્ક્સ ચોક્કસ. એ શું આપડે બધું જોયેલું હોય ને તો થોડો ફેર પડે એમ.
ના ના સાચી વાત છે. કે આપડે બધા જોડે જ પ્લાન કરયે એટલે જ કદાચ એટલે આપડે બધાનો એકબીજાનો સંઘર્ષ મળી રેય એમ ફરવા માટે બીજું હમમ. એટલે જ મેં બ કીધું તમને કે આપડે જઈએ બધા ચલો દ્વારકા.
ના ના ચોક્કસ આપડે ગોઠવી દઈએ હું હમણાં આવે ને એટલે વાત કરી લઉં છું.
હમમ હમમ ચોક્કસ ચોક્કસ. અમ આપડે કેવું કે બધા ભેગા થઈ જઈએ ને તો ફોટા બુટા પાડવાની બી એકબીજાની મજા આવે.
હા એટલે જ ને કે પેલું જાણીતું હોય ને તો ઈ આપણને ખ્યાલ આવે એમ કે ભઈ
હમમ આમાં પેલું હા અને પેલું કેવું પેલું ત્યા નવો બ્રિજ બન્યો ત્યાં આગળ દ્વારકા માં. ત્યાં આગળ ફોટા વિડીયો લેવાની બી બો મજા આવે.
હા અમે ત્યાં ઉભા રહ્યા હતા થોડીક વાર પણ કે એટલા બધા ફોટા નો એ વખતે મને એટલો બધો આઈડિયા નોતો પછી બધાના જોયા ને કે બધા અહિયાં ફોટા બો પડાવે છે. પછી એવું લાગ્યું કે યાર થોડા ફોટા ના પડાયા અમે એમ.
સાચી વાત છે સાચી વાત છે.
કારણ કે આ શું બધું આઈડિયા હોય ને તો જ મજા આવે કે આપણને ખ્યાલ હોય ને તોજ બધું મજા આવે એમ.
ના ના સાચી વાત છે તમારી અને આપડે જઈશું તો આપડે એવી રીતે ફોટા તો પડાવાના અને વિડીયો બી ઉતારીશું. રીલ્સ બી બનાવીશુ. હમમ ને સોમનાથ સોમનાથ જવાય, બેટ દ્વારકા બી જઈશું. શિવરાજપુર બીચ તો હાલમાં કદાચ બંધ છેક શું છે હજી ખબર નય પાકું એનું.
હા એટલે આપણે કોક ને પૂછીને જઈશું હા એવી રીતે કરીશું.
પણ જાયશુ એ ફાઈનલ છે ત્યાં આગળ આપડે.
ચોક્કસ ચોક્કસ.
બોલો બીજું તો.
બસ જોવો સા
પૈસા ભેગા કરીને રાખજો ખાલી જવા માટે.
હા એટલે જ ને એટલે તો મેં કીધું કે તમે એડવાન્સ કોહ તો આપણે થોડું પ્લાનિંગ એ તો જો ભગવાનની ઈચ્છા હશે ને એ ખુદ પ્લાનિંગ કરયે આપડે
ના ના સાચી વાત છે. નાના નાના સાચી સાચી વાત છે એ તો કરયા આપશે ને એમને જ કરવાનું કેમ નય બોલા
એમને કરવાનું છે ને એમની ઈચ્છા હશે તો એજ બોલાવશે આપ
હમ હમણાં હુકમથી. તમારી છોકરી પણ મન કેતી ત કેટલા ટાઈમથી દ્વારકા જવું દ્વારકા જવું મંડી જ અત્યારે બી.
હા હા.
એ વચ્ચે મળી ત્યારે બી એમ જ કેહતી કે આપણે દ્વારકા જીએ, દ્વારકા જીએ તો મેં કીધું ચાલો જઈએ દ્વારકા આપડે.
હા એ પણ ક્યારનું કે છે. કે મમ્મી આપડે બધા સાથે જઈએ એમ કે બધા હોઈએ ને તો મજા આવે.
હા એટલે જ ને મજા આવે આપડે ત્ય ફરવાની બીજું
લોકો જોડે ને વધારે ફાવે છે તો એ બાને શું એ લોકોને બી થોડુંક અમાર જોડે થોડુંક કે લોકો ના તોડું લાગે એમ.
ના ના સાચી વાત છે જઈશું જઈશું હંધો નને ચોક્કસ આપડે ચાલોમ બધા ભેગા થાયને બરોબર.
હ અમારે બેન લોકો નઈ પૂછ્યું જોઈશ એ લોકો તમાર જોડફા આવે એ લોકો ન પૂછ્યું જોઈશ.
પૂછી જો જો મજા આવશે બધા, પણ ટ્રેનમાં વંદે ભારત ટ્રેનમાં પણ આપડે કોઈ ત એક્સપિરિયન્સ કર્યો નથી મોદી એ બનાવી છે પણ જો. આપડેને એક્સપિરિયન્સ બી એનો બી એક્પિરિયન્સ થઈ જશે વંદે ભારતનો બી.
ના ના ચોક્કસ. ચોક્કસ એ રીતે આપડે.
બોલો છ કોણ.
બસ જુઓ શાંતિ છે તમે કોણ. શું બનાવે છે ભભી રસોઈ?
એમાં તો દાળ ભાત શાક બનાવે છે આજે અમારે.
એવું છે?
હમ.
બરાબર દર્શન કરવા જવાનું હશેને?
હા દર્શન કરવા જવાનું.
હ અવાજ ભરો છો તમે?
હમ હમ બોલો.
બસ જો અમે પણ હવે આ થોડું કામકાજ કરીશું.
બરોબર છે. માં જમવાનું રેડી થઈ ગયા?
હ હવે થોડું થોડું કરીશું પેલા આવે ત્યારે પછી ગરમ કરી રાખીશું એમ એટલે ફટાફટ આ ક કે દૂર થી આવે ને બરગમ થી એટલે શું ભૂખ લાગે ને એટલે થોડું કરીને રાખીએ, એટલે એમની સાથે થોડો બેસવાનો પણ ટાઈમ મળે કારણ કે આખો દિવસો એ પણ જોબ પર હોય ને આપણે
હા અનાજ પેલું આ સવાર ઠંડુ ખાધું અત્યારે ગરમ રમવા
હા અત્યારે થોડું ગરમ ગરમ મળે ને જમવા એટલે પછી એ રીતે
હમ હમ હમ.
એટલે આવે એટલે બહુ વાર ના લાગે એમ.
ના ના સાચી વાત છે સાચી વાત બોલો બીજું કો.
બસ આવો ને તમે લોકો ઘરે તો આવો કોક દિવસ.
આપડે રુક્ષ્મણી મંદિર બી થઈ જવાનું છે હ આપણા દ્વાર
હા રુક્ષ્મણી મંદિર ને અમે ગયા ત ત્યાં. હા પણ અમે કેવું આમ બહ રોકાયા ન હતા કારણ કે ગરમી પણ એટલી
હ ગરમી પણ ખાસી બધી હતી સાચી વાત છે તમારી.
તાલીસિગ્રી ગરમી હતીને તો અમે ખાલી દર્શન કરીને સીધા ગાડીમાં બેસી ગાય એટલે કેવું આ પેલું આમ ફરવાનો ટાઈમ જ નહી મળ્યો કઈ. એટલે આપડે જઈશું ને એટલે એ રીતે હવે શું થોડી ઠંડક લાગે છે તો હવે એ રીતે ગોઠવી દઈશું.
ના ના સાચી વાત છે એવું જ કરીશું આપડે બધા, અને આપડે બધા જે હા આપડે બધા જઈએ જોડે તો મજા આવે આપ
મજા આવે હા અને ભાભી ને કધું નાસ્તો કયો લેવાનો? છે તો પછી એ રીતે થોડો ઘર ન બી હશે ને તો મજા આવશે.
ઘરના મમરા પમરા નહી લેવાના બાર ફરવા જઈએ એટલે, ટ્રેન બગાડશો તમે લોકો મ અમરા હરી કરશો ટ્રેન.
એ વાત બી સાચી છે.
તારે.
ના ના ભાઈ આપડે ગુજરાતી રિવાજ છે ક્યાંક બહાર જઈએ અને તો ઘરનો નાસ્તો થોડો લઈ જઈ, તો પેપલા હોય કઈક તો હોય જ આપણી સાથેમ આપડો જીવ છે ને. પેલું બહારનું ખાઈ ખાઈ ને આના છોકરો બહુ બીમાર થઈ જાય છે બાર નું પડીકા ને એવું ખાય છે ને. તો પેલો થોડો નાસ્તો ઘર નો હોય ને તો થોડું હફરે એમ.
લ લસણની ચટણી ને એ બધું તો લઈ લઈશું આપણે જોડવા.
એટલે ભાભી જે બનાવાના હોય એ મને કેહેજો તો પછી હું એ રીતે બીજો નાસ્તો લેટલે થોડો ઘરનો બી તો આપણને ક્યાંય, ટ્રેન માં કઈ મળ્યું ના મળ્યું છોક કરા તો આપડ બધા સાથે હોય મજા જયારે ખોલીને બેઠી ને ફાકા મારવાય.
ના ના સાચી વાત છે તમારી કરીશું એવું કઈક કરીશું ચાલો ને ચો
હા એવું એવું ક કરજો એટલે મને કેહેજો એ રીતે તો પછી શું બહારથી
હમ, આપડે આપડે આપડે ઓવર બજેટ થઈશું નઈને આપડે આપડા બજેટ
હા આપડા બજેટમાં જ હા આપડા બજેટમાં જ કરીશું બધું જે કરીશું.
એવું જરૂરી નહી કે આપડે બધું બધું બધે ફરવાનું બધશે પણ જરૂરી ન કે આપડે એવી ફેસિલિટીસ લઈને પવાનું એમ.
હા હા ચોસ
કરીશું ખરા પણ.
ના ના આના પછી છે ને ગઈ ફેર જવું પછી છોકરીઓ આમ કરે ને પણ આપડે પછી આપડે મક્કમ જ રજો કેને આપડે જવું જ છે.
ના ના ચોક્કસ મેં કીધું તો ખરું તમને તમા ખબર ને બળજબરી નહી યાદ બળજબરી બી લઈ જઈશું.
હા ક ના એ લોકો તો આવવાની બહુ જ ઈચ્છા છે પણ ખબર નઈ હવે હુકમ ભગવાન ક્યારે કરે છે.
હમ સાચ થઇ જશે થઇ જશે હ કમ ભી થઇ જશે.
કારણ કે બધા મનડ્યા છે ઘરના કે જઈએ જઈએ જઈએ. પણ હવે કઈક નું કઈક રીઝન એવું આઈ જાય છે ને એ પછી નીકળતું નથી.
ના ના સાચી વાત છે પણ જઈશું એકસો ને દસ ટકા.
હ કારણ કે એ લોકોને તમારા જોડ તો આવવાનું બહુજ ગમે છે એમ. મસ્ત એ લોકો ને કેવું અમુક ગણ જોડે છોકરાઓને ખાવે એમ.
ના ના સાચી વાત છે બુ બધા એક સરખા આવીઈએ તો મજા પણ આવેો બીજું શ. હ હ, બોલો બીજયો ક.
બસ જુઓ તમે કહો ક્યારે આવ છો તમે ઘરે? હવે ઘર ન તો ગોઠવો.
ઘેર તો હવે જોઈએ હવે તમે તમે બોલા ત્યારે આઈય અત્યારે તો શિવક્ષર બને છે, ચોક્કસ ચોક્કસ. ચાલલો ને આ રવિવાર ગોઠવીએ આપડે પ્ને. ચોક્કસ ચોક્કસ ચોક્કસ.
ના હું રસોઈ બનાવી દઈશ ભાપી ને કેહેજો તમે બેનને જે ભાવ એ કેહેજો એટલે હું બનાવી દઈશ.
હમ છપ્પન ભોગ ભાવે છે અમને તો છપ્પન ભોગ.
છપ્પન ગોગ. ચપ્પન બો હવે આપડે બનાવીએ બીજું શું વા- ભેગા થઈને બનાવો પડે છપ્પન જણ માં છપ્પન જણ તો હોવા જોઈએ ને.
ના ના સાચી વાત છે સાચી વાત છે ખાવા માટે બી છપ્પન જણા જોઈએ ને પછી.
હા હા એટલે જ ના ના ચોક્કસ એ રીતે ગોઠવીએ આપડણે બરાબર.
ચોક્કસ ચોક્કસ બોલો બીજું કો શું છે? ચોક્કસ ચોક્કસ સારું સારું હા, હા હા હા હા ભાઈ જ.
જવાર.